હલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ મજામાં ફોન ન કર
શું હલો અવાજ નહી આવતી હલો કેમ છો અવાજ નહી આવે એ
આવેવે
હું કવ કે આવાજ નહી આવતી તો તમે બોલો નહી આવે તો તમે સુણાય કેમ દો હમ હલો નહી હ લ તું હમ શું કરો છો બોધ જતી ખાવા પીવાનું બણી દું શું બણો
ગવાારું સાદ બણાયું રોટલી બનાાયન
ગવાનું શાખ મે રોટ લ ખાયલીધા
નહી
ભણાઈ લીધા અને ખાવાનાની હમ. કેમ નહી ખાધું ખાઈ લેતા ને તમે.
હભી ખાવા ગ
હમ.
બે
ક્યારે ખાવશે? હ.
હલો.
હમ.
તમારે ભનાઈ લીધું ખાવાનું
બનશે.
કોણ બડા રયો
શું ખબર નહિ મને ખબર નઈ પેલા ઢાબા ઉપર ની બનાવે શે
એવ પાસ મક માં બોલ રે છે.
આ માર સોકરો
છોકરો કઈ બોલ રયો
આ પેલા તારા ઇદયત બોલે કે તમારે ઘેર જાઓ તમને કે છો કે મને પાણી પીવું દે કે ના પાણી નહી પીવું છે તમારે કે જને પીવું છ
કે ના તમારે ઘેર છો મારે ઘેર નઈ આવાનું
નડાયા કરે છે
બહુ જબરો છે
ઓર
એનો જેટલો જબરો તો કોઈ ની હોય
દીકરી કઈ કરેશે
દીકરી ઊઘવાનું કામ કરા હમ આ જો શું બોલે હું દીકરો ના દીકરી તું દીકરો છે કયો ડિગરો છે મે ડિગરો શું હા મારા મમ્મી પપ્પા નો દીકરો શું ના દીકરી શ તો હા હું ડિકરી શું તું મારો ડીકરો છે આ મારી ડીકરી છે
હમ
ડીકરો ક્યાં બોલશે? ઓ મારો ડી
ઓ કઈ બોલ ર શે
આ બોલે એક મને બોલે કે તું મારો ડીકરો છે હું બોલું હા તું મારો ડીક કરો શે તો હું અણ પાછું બોલું કે તું કેના ડીકરો છે. એના લીધે ઓ તમાર મમ્મી ક્યાં જતા રહ્યા?
મમી તો છે
હમ તમાર મમ્મી ક્યાં છે?
છતકી ઉપર ઘેઉં સાફ કર્યા છે
ઘેઉ સાફ કરે એને રાત પડવો આયસ ને તો તમે સુબે જતા રહ્યા તો તમે ની કીધા પણ
ની કીધા મેં
કેમ તમે પણ કરી લે તો તો અત્યારે એને નઈ કરના પડતા ને
હા કાલે કરું શું
ઓ તો તમારી મમ્મી ને બોલી દો કે હું કાલ કરી દઈશ બસ કઈ નને કરું ટીવી જોઉં છું બેસી છું
ખાવાનું કોઈ બનાવ્યા
ખબર નઈ ખાવાનું મોઢ કે આયશ તો ખાઈ લેવાનું અ શું બણાયું ખબર નહી એને પૂછીને તમે બોલીશ હેને
હમ ઓર
ઓર શું કરો મારે તો ત્યારે સહી કઈ કામ નહી કરવાનું એને આરામ કરવાનું
હા
તો આ
ઓર શું પેરયું
કઈ નહી હવે આ જો બેસીશું તમે પેલા પણ કીધું ને કે બેસીશું
હલો હલો હલો હલો